હા મિત્ર કેમ છે?
હમ મજામાં ત કેમ છો?
મજા મત છું રે.
હા
તો કઈ બોલો હું કે??
હા આપણે? પર્યાવરણ અને પ્રદૂષણ વિશે આપણે વાત કરીશું થોડીક-' તને તમે તને ખબર છે કે આપણે પર્યાવરણની સુરક્ષા માટે પ્રદૂષિત એટલે કે પર્યા પર્યાવરણ, પર્યાવરણ થી આપણે પ્રદુષણ ફેલાતા હોઇએ છીએ. પર્યાવરણમાં અલગ રીતે જેમ કે ફેક્ટરીઓ હમ્મ. તેના ધુમાડાથી આપણે બરાબર પ્રદુષણ ફેલાવતા હોઈએ છીએ.
અરે પર્યાવરણ ને પ્રદુષણ તો મેં તો કહ્યું ને તો ખુબ જ થતું છે. થતું છે અત્યારે તો જોઈએ કે પદ તમે તમે તા જોઇએ તો ઘણી બધી ઇફેક્ટ ફેકરીઓ લાગેલી હોય હવે ફેક્ટરીઓમાં શું છે.? કે એક તો ફેક્ટરીઓમાંથી ધુમાડો નીકળે હા એનાથી વાયુ પ્રદુષણ થાય. અને બીજું છે ફેક્ટરીઓમાં ઘણું બધું પાણી નો ઉપયોગ કરે. એટલે એ પાણી એ પાણી પછી ગંદુ થઈ જાય એમ. ને પછી એ પાણીને છે ને એ લોકો હે ને? આ નદી મને એવા રિસાયકલ કર્યા વગર છોડી દે. એટલે છે ને એ પાણી બી પ્રદુષણ થાય એટલે આ કંપનીઓ છે ને? બે વસ્તુ પ્રદુષિત થાય એક તો હવા ભી પ્રદુષિત થાય અને બીજું પાણી પણ પ્રદુષિત થાય. અને બીજું તો આપણે જોઈએ કે બધી જ જગ્યાએ હવે વાહનો ઉપયોગ થવા માંડ્યા છે. એટલે? એ વાહનો માંથી નીકળતો ધુમાડો પણ વાયુ પ્રદુષણ કરે છે. એ પણ સારું નહી કહેવાય પર્યાવરણ માટે
હમ્મ એ વાહનમાંથી નીકળતો ધુમાડો એ પર્યાવરણને બહુ ખુબ જ નુકસાન કરતો હોય છે. હા તમે જાણો છો કે આપડે આ પર્યાવરણને અમુક લોકો તો આ વૃક્ષો કાપી નાખતા હોય છે. પર્યાવારણને ખુબ જ નુકસાન પહો પહોચાડતા હોય છે. આધુનિક કિંમત અ આપણે, પર્યાવરણ ને ખુબ જ નુકસાન પહોંચાડતો હોય, વૃક્ષોને એવા કાપી નાખ્યા છીએ છે એટલે પશુપાલનને ખુબ જ નુકસાન થયું છે. એટલે આજના યુગ મા તો કાઈ ચિત્તા ના કાઈ વાઘો દેખાય છે ને કાઈ નહી
અરે હવે તો અકાની જવાની મળે જંગલમાં તો હવે ખાલી મોટા મોટા મેદાનો જોવા મળે છે. અરે જંગલ માં તો હવે આખું જંગલ જેવું તો રહી આખા લોકો છે જંગલ કાપી કાપી મેદાનો કરવા લાગ્યા છે અને પોતાના પસંદગી જમીન ને એવી કરવા લાગ્યા છે જેના લીધે આપણેે છે ને આજકાલમાં વરસાદ ભી ઓછો થાય છે. અને વરસાદ ઓછું થવાનું કારણે આખું હવે પાચ એનું પણ ખુબ જ અછત સર્જાય અને આવું બધું ઘણું બધું થાય છે. પ્રદુષણ તો છે ને આપણા માટે ખુબ જ ખરાબ કેહેવાય એટલે જે આપણને પ્રકૃતિ આપેલી હવા છે ને એને આપણેે બગાડીએ છીએ જે પ્રકૃતિ વૃક્ષા આપેલા છે એને કાપીને આપણે ખરાબ કરીએ છીએ બધું એ બધું પણ એ નહી કરવું જોઈએ એમ.
હમ્મ સાચી વાત અમુક લોકો જેમ કે વૃક્ષો કાપી નાખતા હોય છે એને પછી પર્યાવરણને ખુબ જ નુકસાન થતું હોય છે. આપણે મોટે ભાગની હોવા લે છે લે છે. પર પ્રકૃતિ દ્વારા જ આપણેે સ્વચ્છ હવા
હા એ તો બરાબર કીધું તમે હવે છે ને આ બધી પ્રદુષિત હવાના કારણે આપણને નુકસાન થાય છે. આપણે જે હવા લેયએ છીએ પ્રદુષિત હવા લેવાથી આપણને છે ને ઓછી જીવાય એમ અને પછી જે ટલું સો વરશ જીવતો હોય તો આપણે સાઠ સિત્તેર વરસમાં જ આપણા પતિ જવાય
હા સાચી વાત કીધી તમે
બીજુ અત્યારે બીજુ તોઆ પાણી પ્રદુષણ ના કારણે આપણને ઘણા બધા રોગો થાય જેમાં પેટ ના ને એવા રોગ થાય એ બધું થાય એટલે આપણને જ નુકસાન થાય છે. હવે આ બધા રોગો થવાથી છે ને આપણને પછી ડોક્ટરે પાસે જવું પડે ને આપણને ખર્ચો ને એવો વધી જાય એટલે જો આપણે જ છે ને પર્યાવરણને સાચવીએ ને તો પર્યાવરણને આપણને સાચવશે એમ
હમ
પણ આપણું આપણે જે પર્યાવરણ ની સાચવીની છે ને ને તે પર્યાવરણ પછી આપણને જ કરે જેવ આપણે પર્યાવરણ સાથે કરીએ એટલે છે ને આપણે આ પર્યાવરણ ને મળીને સાથે જવું જોઈએ એમ આપણે જયારે હવે વૃક્ષોને કાપે તો જેટલા વૃક્ષો કાપે ને એના બદલે આપણે તેટલા વૃક્ષોને વાવવું જોઈએ પણ અમુક લોકો વૃક્ષો તો કાપે છે પણ વાવે જ નહી એટલે વૃક્ષો ઘટતા જાય જેના લીધે પાણી ઓછું થાય અને એના કારણે પછી ગરમી બી વધે એમ
હમ અત્યારે વૃક્ષો વધારે કાપી નાખ્યા એટલે વરસાદ બી ઓછો થાય છે. આ સમયમાં તો અત્યારે તો બહુ ઓછો જ એવો વરસાદ પડ્યો ને?
હા હવે જોઈ તો હજી તો બે દિવસ વરસાદ આવે ને બે દિવસ નહી આવે ને આવું થાય છે. અને વર્ષો બી પૂરતો નથી થાય એ છે ને આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડી ને એના કારણે આવું થાય જો આપણે પર્યાવરણ નુકસાન ની જ પહોંચાડીએ ને તો વા બધું માપનું રહે એમ. હવે જો જોવા જઈએ તો સિટીમાં તો બો જ એ લોકો તો પાણી ને બહુ જ એ લોકો તો પ્રદુષિત કરે એ ને આવા ધાર્મિક સ્થળોમાં તો એટલું બધું ગંદકી હોય ને કે જ્યાં જોવાનું બી ની મન થાય એવું ધાર્મિક સ્થળો પર તો હોય.
હા ને સિટી માં પેલી ફેક્ટરીઓ ને એ એમાં એમાંથી નીકળતો ધુમાડા થી ખુબ જ નુકસાન થતું હોય છે પ્રદુષણ ફેલાય ને દુનિયાની આખે પ્રદુષણ ફેલાય તો હોય છે ને હવામાં પણ ખુબ જ પ્રદુષણ ફેલાતો હોય છે જેથી કરીને આપણે બીમાર પણ પડી શકતે છે શકીએ છીએ.
હા બીમાર તો હવે બીમારી તો આપણને થવાની જ છે પ્રદુષણ ના કારણે ના ને એ બીમારી ને પછી પેટની બીમારી આવી ઘણી બધી કેન્સર ને એવા થાય છે આપણે એ પ્રદૂષણ તો એવી ખોરાક મા ખોરાકમાં પણ આવી ગયો છે એ ખોરાક થી પણ અપ ખોરાક ને પણ પ્રદુષિત કા પ્રદૂષિત થાય છે હવા. હવે હવા પ્રદુષિત હોય ને તેને સારા એવા ફળો ને લાગેલી હોય ફળોને પછી આપણે પ્રદુષિત પાણી ફળોને આપણે સિંચાવી ને તો એ પાણી પછી આ ફળો માં જતા રહેે. પછી એનાથી પણ આપણને રોગો થાય.
હમ્મ. ને આપણે આપડે વૃક્ષો વાવીએ છીએ ફળદુપ્ત એવા આપણે શુદ્ધ આપણું ઘરે બનાવેલું તે છાણ તે નાખવું જોઈએ ખાતર માટે તો એટલે મસ્ત
હા આપણે જૈવિક ખાતર નાખીએ ને એનાથી આપણને આ જમીન જમીન એ બધી ખરાબ કરી નાખીએ છે. જેના કારણે પછી જ જમીન જેટલી ફળદ્રુપ હોય ને એટલી પછી આપે બી નહી એમ. આ એટલે આપણને છે ને દેશી દેશી ખાતર કેવાય ને જે છાણ ને એવું બધું નો ઉપયોગ કરીને આપણે બનાવેલા હોય એ નાખવો જોઈએ. પણ આજના સમયમાં છે ને લોકોને વધારે એમ વધારે ફળોને એવા જોઈએ વધારે ઉત્પાદન જોઈએ એટલે પછી એ લોકો જૈવિક ખાતર ઉપર ઉપર જાય એટલે આખું બધું આખુંબ ખાતર વાળું મળે એમ જેનાથી જમીન પણ પ્રદુષિત થાય અને એક જે પાક છે એ પણ થોડો હવે ખાતર વાળો રહે એટલે એનાથી આપણને આ રોગો થાય અને બીજું તો બીજું તો છે ને પ્રદૂષણમાં તો આપણે પ્રદૂષણને તો ઘણી બધી અટકાવી શકીએ જેમ કે હવે ઇલેક્ટ્રિક ગાડીઓ ઉપયોગ કરીને પણ પ્રદુષણને અટકાવી શકીયે. અને પછી વધારે જૂની ગાડી ને ધુમાડો ગાડી કાઢતી હોય એને આપણે નહી વાપરવું જોઈએ.
હમ્મ અત્યારના સમયમાં તો પેલા તમે મને ખબર છે કે પેલા ગાડી ઉપર એક જોશ લગાવ ને બરાબર ફરિયા કરી ધુમાડો કર્યા કરે તેનાથી પ્રકૃતિને ખુબ નુકસાન થતું હોય છે.
હમ્મ એનાથી અવાજ અવાજ પણ પ્રદુષિત થાય છે લોકો હવે વૃક્ષો રોપે ને તો અવાજ પણ એમ ને. દૂર સુધી જાય એમ હવે તો આખું વૃક્ષોની કાપી નાખીએ તો અવાજ દૂર સુધી જાય એટ અવાજ નો પણ પ્રદૂષણ થાય છે.
હમ્મ
અને એ જે ફેક્ટરીઓ આમ જ છોડી દે ને પાણી રિસાયકલ કર્યા વગરને એ લોકોને સરકાર દ્વારા નો નોટિસ આપવી જોઈએ કે આવું પાણી તમે નહી સોડ્યું ન છોડવાનું નદીઓમાં જેથી નદીઓ પ્રદૂષિત થાય અને નદીઓ પ્રદુષિત થવાના કારણે એમાં જે જીવન ચાલતું હોય ને માછલીને જલ જીવન એ પણ એનાથી મરી જાય એટલે છે ને આપણે હવે એ લોકોને નોટિસ મોકલ્યું જોઈ કે આવની કરવાનું એમ અને જે આવુ ની અને તે ફેક્ટરીઓને આખું બેન કરી દેવું જોઈએ બંધ કરી દેવું જોઈએ
હમ્મ સાચી વાત કરશે તમે હું સરકારની આશા રાખીશું આવું કરી કામ
અને સ્કૂલ માં પણ ભનાવવું જોઈએ પર્યાવરણ ના મહત્વ અને પ્રદૂષણ ને અટકાવવાના ઉપાયો અને પર્યાવરણથી શુ શુ નુકસાન થાય એ બધું આપણે છે ને આજના છોકરાઓને ભણાવવું જોઈએ જેથી કરીને ભવિષ્યમાં છે ને એ લોકોને ખબર પડે કે આનાથી આવું નુકસાન થાય ને આવું થાય એટલે પછી એ લોકોને ત્યારે નહી સમજાય એમ એટલે મોટા થાય પછી એ લોકો ની હમજે નાલા થી હમજાવ તા લે એ જાય એટલે સારું
હમ્મ સાચી વાત છે પ્રકૃતિ ને તો બહ
હા તો ભાઈ આપણે પછી વાત કરીએ આના પર હા કે હમ્મ ચાલો
ચાલો મળએ પછી
હમ્મ